એ ઘરના કામ કરીને જો બેઠાતા. ઘરમાં ઘરમાં કામ કરીએ, અંદર હું. કરીએ ને, વાસણ કરીએ ને, એવું બધું, લુગડા છતમાં એવું એવું બધું.
કરી, ટાટામાં ક બીજું કઈ કામ થાય, એમ નથી.
ન આવાનું તો કાય થાય ન
નાહી કામય કરવું.
આનુ કામ હો, હું કરું.
ખેતીય કઈ જવાય એમ નથી, કરીએ ખેતર માં.
હ, ખેતરમાં હું જવાઈ.
ઘરના કામ થાય, હે. હ વરસાદ ન તો કંઈ થાય નહીં કામ.
નહીં.
એ પછી કરીએ ઘરનું કામ, ઘડીક કરીએ બપોર હુધી, પછી બપોર ના પાર્લરમાં જઈએ.
હમ.
શીખીએ, ઘડીક પાર્લર નું કામ.
હા.
એવું બધું બ કર્યા કરીએ.
હમે એમ જ કરીએ, ઘડીક જાય ના તો બે કલાક શીખવા.
હમ, હમ.
પછી પાછા ઘેર આવીએ ને, રાંધીએ ને, ખાઈને રોટલા કરીએ ને.
હમ. બીજું તો હમ અમે ફર્યા, તો એ શીખવાઈ જવું પડે. આપડી. તો બે-ત્રણ કલાક શિક્ષાવીએ ને, બે-ત્રણ કલાક ઘરનું કામ કરીએ ને, બે કલાક વાડી નું કરીએ, ને એવું બધું કરીએ.
હ, ફેરા તો હારા છું ને, ફેરા ત હારાટ પેરા ને આપડે.
હા, એ બને શીખાણું.
હા, શીખાય ને, બે કલાક ના ટાઈમ કાઢવા તો જઈ. બોલો, આપડે ધેરને ધેર.
હમ.
ધેરને, ઘેર કંઈ કામ હોય નઈ કઈ હારું લાગે નઈ ને ઓલું સીખાય ને બે કલાક કેમ નીકળે.
હમ એમની બે બે કલાક ની બે કલાક તો માણા હારે ઘડીક રઈએ તો હારું લાગે આપડે.
હા.
ના ઘરમાં ને ઘરમાં તો કઈ જવાઈ નય કઈ પાડોશી વાળાની ઘરેય જવાઈ આવવાનું ગારાનું કઈ
નઈ.
જાય તો એને એમ થાય તા વરસાદ ના હોયય જોડે આવતા હ.
એમ કોક ની ઘેર જવું છે એના કરતા શીખવા જવું સારું.
હમ, એ બાને ટાઈમ પાસ થાયને શીખાય ને બે કામ થાય ના કોઈ ન સાંભરવું નહી તો કોઈની મારા તારી કર એ કઈ પંચાયત કરવી નહી.
કોકની ઘેર ખોટી પાંચ વાતો કરવા જાવ્યું.
હમ શીખ તો હમ. શીખીએ તો હમ શીખવામાં આવે સારું. મગજમ તોડતું થાય ને થોડું ઘણું આવડતું જાય.
હમ.
મહિનો દોઢ મહિનો થી શીખે છે. હવે પાલર નું કામ શીખાણું એટલે હવે પૂરું ખાવા દ એટલે હવે હંચા કામ આવશે હવે હચા આવે તો એને ફોર્મ ભરીને એ શીખવાના.
હમ.
મેં ગણીયે ને કીધું તું મેં કીધું આ ફોર્મ ભરાય મેં કીધું હીખા જેવું છે.
હમ.
પણ આપડે તો કેય પણ ઈ શીખે તો થાય ને.
એઈ ગણીયુને એમ થાય તો કે એ હું ગોળા કરવા.
હ યે ને પછી વિસ વાર નો હોય ને આ આવશે કે કઈ લી આવે આવશે કે કઈ લી આવે એમ. અને પછી ઘણી પછી ભગવતીબેનને બુ કરેશે.
તરે થાય ને ગણીઓને કેતી એના પતિ સવાલ પૂછે
હા.
આનું હું થાહે ને આનું હું નહીને પણ ને ખબર ન હોય તો આમ કરીએે તો હારા .
હા.
એમ થાય. અમુક ને ફોનને પ્રોબ્લેમ હોય તો ફોન ન કોઈ દેય ઘેરથી બાયુ ને તો એ દખ છે.
હા.
ભાઈ એમ કે તો ખેતી નું કામ કરી લેવું હારું પણ ખેતી નું કામય કરાય ઈ શીખાય બધા માટે હારું સે.
પછી પાછું આ ફોન એ અમુક ભાઈ પાહે મોટા ફોન ન હોય. તો મોટા ફોન છે ફોમ ન ભરાય ને?
ન ભરાય, તો અવે સો હાત હજાર નું લેવા જાય તો ઘેરથી થાય ઈને ઘેરથી મંજૂરી હોય તો જ દવાઈ લેવાય.
હા આવે.
નઈ. હમ.
એ તો હારા હોય તો કોઈક લઈ દેને બધા કેઈ કે કાઈ નથી કરવું તો પછી હું કરે.
હમ બાયુ હું કરે કોઈ બાયુને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
ઘણું શીખવું ને ઘણું ઓલું કરવું તો શીખી લઈ તા ફોનમાં વાત કરવાનું થી અટકી જાય બાયુ.
હા જ્યાંથી અટકી જાય જ્યાંથી હાદા ફોન હોય એટલે કઈ થાય નહી.
નઈ કાઈ થાય ની ને બાજુમાં એક બેન્ચે એ થોડુંક શીખી ને થોડુંક એને આવડ તો આ ફોનું સાદો ફોન છે તો કે મારે હું કરવું. .
હમ્મ ઈ હાદા ફોન વાળા જ ખણા ખરા અટકી જાય.
હમ્મ. અત્યારે એના પતિ સુરત લેવા જવા તો.
નહીં.
અને હોઈ તોય દિવલું થાય.
હવા આપડે તો અહીંયા નય હોય તો આપડે તો થાય
હ.
આપડે તો કેર ના કેર હોય તો આપડે તો જાય શીખવાથી ફોન એને લેતા જાયએ તો અવે. હોયએ ઈતો લેવાશે.
નઈ ઈ તો ન જવાય કદાચ ઘે આખો દી બેર હોય તોય પાંચ વાગે ઘેર આવે તોય આપડે બે ત્રણ કલાક વાત .
હા.
કોઈ હાલ ની ત્યાં હુદી ઘરના કામ કરીએ ને ખેતી ના કરીએ ને માલ ની નેણ પૂરો ને એવા વહે જાય ને એવું બધું .
હ.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
હ તો પછી તો પસામાં ફરું કઈ બોલા જ દેવા પડે બધા એટલે બધા ફરક પોગે તો જ થાય.
હા તેજ થાય. હ જો મેડમ ને ચવાના હ છે ત્રણ વાગે જવાના. તે પાછસા ગરમાં આવે હ કોઈ હોય કેને ખબર હ કીધું.
હ હા.
. સાચીને જાવું જો હે એમ.
હા.
. સા પછી જાામ દિવસ પેડો નથી તો પેડો હોય ક જોયું નથી દસ
હ હ.
. કડું તો થોડું થોડું શીખી લઈએ ને હારવું પડે.
હા
હા. હ તજા આવશુ કાલે ગયાથાથી કીધું તું કે હું તો વાંધો નહી આવું ફોન લઈને આવું. ના એ વાત થાય કડી સા.
હા વાતય થાય ને જાણવાય મળે સાહેબ એ હો તો હુંસે એવ નઈ.
હા એ બધું થાય જ ને ઘરના કામ થોડા કર નાખાય થોડા કરી નાખી એટલે પછી બપોર થઈ જાય ત્યાં પછી જમીન પછી ત્યા થઈને જાય ગામના તણ વા
હા.
ગામમાં પાંચ વાગે ગયા એમ રસોઈ પાણીને એવું કર્યું ને જમ્યું ને ત્યા ટાણું પાકી જાય
પછી હવે તો હમણાં તો વરસાદ
વરસાદ છે, ચાલ લટાણે તો કઈ ખેતી ન કામ થાય જ નથી
હ હ.
ઘરમાં કરીએ આલો ડોલો કરીએને માલને ને પૂરો કરીએ ને મહેંદા કરીએ ને એવું બધું કરીએ
ઈ અમે કાલી એક બેેનને લઈ ગયા તો અમે બધું ફોનનું સે બધું પેરાયવુ તો હવે એને રિસાચ નથી તો એ કંઈ કે મારે રિસાસ કોક કરી દે તો થાય
અયા એમ વાંધો આવે પછી કેેથી કોઈ ન કરતા દેતું હોય કડીકમાં તો
વાધો ના પડે
હ હ.
હ હ.
એવું સોયાબી ભાયા
થે મે દા ગયા
થોડાક પગડાય એમ નથી ગારો બોવ કેવરાવે દબડાઈ જાય ખેતી
હા.
એ થોડુંક બંડે મેદવાન ઘરના કામ કર બધું કરી માલ ને ને ઈ તો દબડાય તોય જવું જ પડે લેવા
હા એ તો જાવું પડે
મહેંદા કરીએ પા એવ બધું
હા હા ઈ તો સાટા હોય તો માલનું તો કરવું પડે ને
હા એને થોડા ભેખા રોખાય એટલે એ કામ કે કરી
ત્રણ વાગે એટલે ગામમાં જવા સમય થ
હા.
ઘડીક ઘડીક બધા કામ કરતા જાય એટલે એ બધું થઇ જાય એમ
હ.
હમ વધારે કરના કામ વધી જાય
ફેણે બેચી છે.
એટલે અમને કઈ
પને બફેર જાય હતા માણું વારા જવા ના થાય તો જાય તો બે કામ થઈ જાય રાખડી બંદર ત આવેને આટ ઉર રાવા
લકડી બાંધતા જાવનું હોલ
હમમ રાખડી બાંધવા વાણ વાળ વેલાારયા જાય વેલાાર જવું પડે પાંજ દી અગાઉ જઈએ તો અહીયા થાય તો નકનું વારા વૈયા જાય પછી કેને બાંધી
હા થાય એવું તમારે તો વાણ માં જાય એટલે વેલરે જવું પડે
હવે લરી છેકીે ચાર ભાઈ જાય વાણ માં એટલે શાર ને તો પેલી બાંધરા જાવવી પડે હતી પછી બધાાઈ ને ક્યારેક બંધ કરીઈએ
અચા
અ ધકાર નહી
હા મારે તો અહીંયા ના હોય એટલે અમે તો મોડા જાય તો હાલે
હા કોઈ હાલે તમારે તો મોડું જવાનું
હા
અમારે શ્યાર ને બાંધવી ચાર જણા જાય છે શાર ને પેલી બાંધવા જ આવ આપ તણ તો ઘેર જ લે પણ આ ર્યાશ માનતા જ એને હોતી
હા
બસ કતાતા ખાવાનું
દે બેઠકાઠો રા આપ ખવાય બ હન મળલાને
ના પણ વાહન નો બઉ પ્રોબ્લેમ છે હવે એક જ રી્ષા હાલે તો એ સા વાગ્યાે ના આટ વાગે વઈ જાય
એમગ
પછી નથી અમારે આવવામાં પાંચસો વાગ્યા જે ત ગયા હોય તો રિક્ક્ષા એું ન હોય તો ઘરવુંધ હાલી નાવવું પડે છે
તો વાહન નો બહુ પ્રોબ્લેમ છે
અં ટીંબીમાં ગામ વચ્ચે રસ્તા થાય તો ના વાહન ગામમાં આવ ું નથી બસવું બાય પાસે અમારે ાલીને જવું પડે
હા હા
ચોટાણી એકલાવ ને તો એવડે બધી હાલી નઈ ન જવાય
નહી
રસ્તે માણા ની બીક લાગે માણા અત્યારે બે નંબરી થઈ ગયું બધું
હા એકલા ન તો બાઈમણા ને જવાતું જ નથી ને હવે
જરત નથી
હ આપડે અરે આજમી હોય તો એ વાહન હોવાય શુંતા વાહન માં
સુુંતા વાહન માં એ ધ્યાન રાખવીું પડે અટા એવું બધું સાધન માં એવું છે
હા એકલો તો તો ભાઈએસ ને
હમ એમાં બે વ્યક્તિ બેઠા હોય ને એક થી બેઠા એની રસ્તે હું બની જાય એ કઈ નક્કી ન હોય
હા હા
કે પછી એમને બંધ રાખ્યું કે પછી એક્યારે જઈએ ને બધા યાર તો હ એ બ નને ન બ અમ તપી